હલો. હેલો કેમ છે.
હલો.
આપણ બદ કેમ છો.
મે બરાબર છું તમે કેમ છો.
હું પણ સારી છું. આજે શું કરી રહ્યો હતો.
હા હ. મજામાં હું બિઝનેસ વિશે વિડીયોઝ જોઈ રહ્યો હતો. મને ખુબ ઇન્ટરેસ્ટ આવી ગયું છે.
વાહ આજ આજ કલ ઘણા લોકો જોબ કરતા બિઝનેસ તરફ જઈ રહ્યા છે.
હા પણ મને સમજતું નથી કે બિઝનેસ સ્ટાર્ટ કેવી રીતે કરવું.
હમ પેલાતો આ સમજવું જોઈએ કે બિઝનેસ એટલે શું. બિઝનેસ એટલે લોકોને કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવી અને એના બદલા. પૈસા મેળવવા.
એક્ઝામ્પલ આપને.
માન કે તારા એરિયામાં સારી ચાય નથી મળતી તું એક સારી ચાઈની લારી શરૂ કરે લોકોની સારી ચાય મળી જાય અને તને પ્રોફિટ મળે.
ઓ એટલે બિઝનેસ નો બેઝ પ્રોબ્લેમ સોલ્વિંગ છે.
બિલકુલ
હા. પણ આઈડિયા ક્યાથી મળલી.
આઈડિયા માટે લોકોની જરૂરિયાત ઓબ્ઝર્વ કર લોકો રોજ શું ક. પ્લેન કરે છે શું મિસિંગ છે શું એક્સપેન્સિવ છે અને બધું નોટ કર.
એટલે માર્કેટ રિસર્ચ.
હા માર્કેટ રિસર્ચ ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
માર્કેટ રિસર્ચ કેવું રીતે કરું.
લોકો સાથે વાત કર સર્વે કર ઓનલાઈન રિવ્યુઝ વાચ કોમ્પ ર્ ને ઓબ્ઝર્વ કર.
કોમ્પિટટર્સ એટલે.
કોમ્પિટેટર એટલે જે લોકો પેલા થી સેમ બિઝનેસ કરે છે.
અને કોમ્પિટટર હોય તો બિઝનેસ નથી કરવું.
ઉલ્ટા કોમ્પિટેટર્ હોય એટલે ડિમાન્ડ છે. બસ તને કઈક બેટર કરવું પડે.
અ સર ના જીઓ.
પેલા નાના સ્કેલ થી સ્ટાર્ટ કરવું.
હમ
કારણ કે શરૂઆતમાં ઘણી ભૂલો થાય
એક્ઝામ્પલ.
પ્રોડક્ટ પસંદ નથી આવતો પ્રાઇસિંગ રોંગ હોય માર્કેટિંગ વીક હોય. હમ
એટલે પેલા ટેસ્ટ કરવું જોઈએ.
હમ ચોક્કસ.
અ પે પૈસા કેટલા જોય બિઝનેસ માટે.
બિઝનેસ પર ડિપેન્ડ કરે કેટલાક બિઝનેસ પાંચ હજાર રૂપિયા થી પણ શરૂ થઈ શકે.
હમ હકીરત
હા ઓનલાઈન રિસેલિંગ સોશલ મીડિયા મેનેજમેન્ટ ટ્યુશન ક્લાસીસ વગેરે.
તું મોટ મોટા ઇન્વેસ્ટમેન્ટ વગર પણ બિઝનેસ થઈ શકે.
બિલકુલ માર્કેટિંગ કેટલી બિલકુલ.
માર્કેટિંગ કેટલી ઇમ્પોર્ટન્ટ છે.
બિઝનેસ માં માર્કેટિંગ ઓક્સિજન જેવી છે.
ઇટલી.
એટલે પ્રોડક્ટ ગમે તેટલું સારું હોય. પણ લોકોને ખબર જ નથી હોય તો સ્કેલ નથી થવાની.
માર્કેટિંગના બેસ્ટ મેથડસ કયા.
સોશિલ મીડિયા વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક રેફરલ માર્કેટિંગ.
ઈન્સ્ટાગ્રામ બિઝનેસમાં હેલ્પ કરે.
બહુ જ કરે આજે ઘણા બિઝનેસ ઇન્સ્ટાગ્રામ થી જ ચાલે છે.
કસ્ટમર સાથે કેવું બિહેવિયર રાખવું.
રિસ્પેક્ટફુલ અને ઓનેસ્ટ.
જો કસ્ટમર ખોટો હોયતો?
તો પણ કામ રહેવું બિઝનેસ માં પેશન્સ જરૂરી છે.
પ્રોફિટ ક્યારે આવવા લાગે?
કોઈ ફિક્સ નથી કેટલાક બિઝનેસ પેલા મહિનાથી પ્રોફિટ આપે. કેટલાક ને એક વર્ષ પણ લાગે.
તો પેેશન્સ બહુ મપોટન્ટન્ટ છે.
હા
બ્રેન્ડિંગ શું છે?
બ્રાન્ડિંગ એટલે લોકો તારી કંપનીને કઈ રીતે યાદ રાખે.
એક્ઝામ્પલ!
એટલે લોગો, કલર, નામ, ક્વોલિટી, કસ્ટમર એક્સપિરિયન્સ
તો નામ પણ ઇમ્પોર્ટન્ટ છે!
ખૂબ ઇમ્પોર્ટન્ટ.
તેમાં ક્યારે હાયર કરવી ટીમ?
જયારે કામ એટલું વધી જાય કે એકલા હેન્ડલ નથી થતું.
બધા એમ્પ્લોયઝ સારા મળે!
નઈ એટલે હાયરિંગ કેરફુલી કરવી.
બિઝનેસ માં સૌથી મોટી મિસ્ટેક કઈ?
પ્લાનિંગ વગર સ્ટાર્ટ કરવું.
અને બીજી?
પૈસા નો પ્રોપર હિસાબ ના રાખવો.
અકાઉન્ટિંગ પણ જરૂરી!
બઉુ જરૂરી.
મને અકાઉન્ટિંગ બોરિંગ લાગે.
પણ બિઝનેસ બચાવવા માટે અકાઉન્ટિંગ મસ્ત છે.
કસ્ટમર ફીડબેક લેવું જોઈએ?
હંમેશા.
નેગેટિવ ફીડબેક મળે તો!
ઇમ્પ્રુવ કરવું.
સક્સેસફુલ બિઝનેસ ની ક્વોલિટી કઈ હોય?
ડિસિપ્લીિન, કન્સિસ્ટન્સી, કોન્ફિડન્સ અને લર્નિંગ એટીટ્યુડ.
ફેલિયર આવે તો!
ફેલિયર બિઝનેસ નો પાર્ટ છે.
લોકો હશે તો!
લોકો તો હંમેશા કઈ ને કઈ કહેશે જ.
સાચી વાત.
તું ફોકસ તારા ગોલ પર રાખ.
ઓનલાઇન બિઝનેસ બેટર કાં કે ઓફલાઇન?
બંનેના પોતાના એડવાન્ટેજસ છે.
ઓનલાઈનમાં શું ફાયદો?
ઓછો ખર્ચ અને વધારે રીચ.
ઓફલાઇનમાં.
ડાયરેક્ટ કસ્ટમર ટ્રસ્ટ.
આજે એ આઈ પણ બિઝનેસ માં હેલ્પ કરે છે ને!
હા કન્ટેન્ટ ક્રિએશન, માર્કેટિંગ કસ્ટમર, સપોર્ટ બધામાં.
ફ્યુચર માં કયા બિઝનેસ ટ્રેન્ડસ હશે
એ આઈ ડિજિટલ સર્વિસસ ઇ કોમર્સ એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર
બિઝનેસ કરતાં કરતાં મોટિવેશન કેમ મેન્ટેન કરવું?
ડેલી ગોલ, લક, પ્રોગ્રેસ ટ્રેક કર, અને સક્સેસફુલ લોકોની સ્ટોરીઝ વાંચ.
તને લાગે છે હું બિઝનેસ કરી શકું?
કેમ નહીિ દરેક સક્સેસફુલ બિઝનેસ મેન એક દિવસ બિગ્નર જ હતો
આરાજ મને ખુબ ગમી
હમ યાદ રા બિઝનેસમાં પૈસા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ વેલ્યુ ક્રિએટ કરવી છે
એટલે પૈસા ઓટોમેટિકલી ફોલો કરે
હમ લાંગ ટર્મમાં હા
હું આજથી આઈડિયાઝ નોટ કરવાનું સ્ટાર્ટ કરીશ
ક્રએટ અને એક નોટબુક બિઝનેસ માટે ડેડિકેટ કર
ગુડ આઈડિયા
સપના મોટા રાખ પણ શરૂઆત નાની કર
વા આપ પણ મસલાઇ છે
હ બિઝનેસ એક જર્ની છે રેસ નથી
આગે તારી સાથે વાત કરીને મજા આવી ખુબ કોન્ફિડન્સ આવ્યો
હમ બસ એક્શન લેવાનું બાકી છે
હમ બિઝનેસ ના વિચારો પણ ઇમ્પોર્ટન્ટ છે પણ એક્શન લેવાથી જ રિઝલ્ટ આવે છે
હમ ચોક્કસ બિઝનેસ પ્લાન વગર બિઝનેસ કરવું એટલે મે વગર મુસાફરી કરવા જેવું છે
પ્રોડક્ટ શું છે કસ્ટમર કોણ છે કેટલો ખર્ચો થશે કેટલી ઇન્કમની એક્સપેક્ટેશન છે માર્કેટિંગ કેવી રીતે કરવાની છે
હમ બધું લખીને ક્લેરિટી આવી જાય બિલ ક્લરિટી કોન્ફિડન્સ આપે છે
ઘણા લોકો બિઝનેસ કરતા કરતા લોન પણ લે છે
હા પણ શરૂઆતમાં પોસિબલ હોય તો ઓછા પૈસાથી સ્ટાર્ટ કરવું
કે
કારણ કે પ્રેશર ઓછો રહે
મને લાગે છે કે મોટા પૈસા હોય તો જ બિઝનેસ થઈ શકે
આ એક મીથ છે ઘણા સક્સેસફુલ બિઝનેસ ઝીરો થી સ્ટાર્ટ થયા હતા
તો મેં ફોકસ પેશા પર નહી આઈડિયા પર હોવ
આઈડિયા સાથે એક્ઝિક્યુશન પણ
હા હા હ એક્સક્યુશન એટલે
જે વિચાર્યું હોય ને રિયાલિટી માં કન્વર્ટ કરવું
હમ
ચાલો તો પછી આગળ વાત કરીશું
હમ
ચલો બાય
હ